મારો અવાજ આવે છે તમને?
છે, પન મારું
નઈ મને પણ આવતો છે. હું તમને આજે કેહતી હતી કે આપણે છે ને? ફિલ્મો અને મનોરંજન વિષય પર આજે આપણે થોડી ચર્ચા કરીએ તો તમે શું માનો છો? ફિલ્મો અને મનોરંજન એ શું છે?
એવું લાગે છે. ફિલ્મો અને મનોરંજન એ આપના જીવનનો મહત્ત્વનો એક ભાગ છે. કારન કે એ જો આપનને કોઈ પન પ્રકારના ફિલ્મો જોવા જઈએ કે આપને એકલા કે મિત્રો કે ફેમિલી સાથે તેમાં તો ખૂબ જ મજા પરે છે. અને આપનને આનંદ આપે છે. અને વ્યસ્ત જીવનમાં થોડુંક સમય નિકારીને માંદોન્જ મનોરંજન માટે તો જરૂરી જ બને છે. આજથી મન તાજું રહે છે અને સ્વસ્થ રહે છે. મને તો ફિલ્મ જોવા એ બહુ ગમે છે. પરંતુ ફિલ્મ દ્વારા વિવિધ વાર્તાઓ સંદેશો ઓહો હો વિચારવાનો સમજવાનો મળે છે. અને સમાજના મુદ્દાઓને પણ દર્શાવવામાં આવે છે. આજથી તેઓ લોકોમાં જાગૃતતા લાવે છે અને મનોરંજનની વાત કરીએ તો મનોરંજન તે માટે ફિલ્મ હોય કે સંગીત હોય કે ગેમ્સ હોય એ તો સારા વિકલ્પ છે. પરંતુ લોકો પોતાના રસ પ્રમાણે પસંદ કરે છે. અને આજથી સમય આનંદથી પસાર થાય છે. કોઈને ફિલ્મ જોવાનું ની ગમતું હોય કે કોઈને ગેમ્સ રમવાનું ની ગમતું હોય કે કોઈને સંગીત અ ની ગમતું હોય પરંતુ એના બદલે તો કંઈ ન કંઈ તો એ લોકોને ગમે જ છે. જેથી તેઓ પોતાના રોજિંદ્ર જીવનમાંથી થોડુંક સમય કાઢીને મનોરંજન કરી લે છે. હું તો એ કહું કે અહમ કામકાજેમાંથી થોડુંક દૂર રહીને અ એક કલાક કે અડધો કલાક માટે તો આપણને મનોરંજન તો કરવું કરી જ લેવું જોઈએ. કેમકે એનાથી આપનને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. અને આનંદ મળે છે. અને જે પણ આપણે કામો કરતા હોઈએ છીએ ને તેમાં રસ રહે છે કામ કરવા માટે. જેથી હું તો એ કહું કે જો આપણે ઘરના કોઈ કામ કરતા હોય તો આપણે સંગીત તે ચાલુ રાખીને મૂકી દઈએ તો આપણું કામ ફટાકથી થઈ જાય છે. મીટોમાં જ પૂરું થઈ જાય છે. તે રીતે ખબર જ નહીં પડે છે કે આપણા કેટલા કામો હતા. જેથી હું મારા પરિવાર સાથે ફિલ્મ જોઉં અને આનંદપૂર્વક અનુભવ એ મને ખૂબ જ પસંદ આવે છે. અને તે મને ખૂબ જ મજબૂત બનાવી દે છે. તો આની ઉપર તમારો શું આધાર છે? કે આપણે ફિલ્મ જવું એ સરસ છે કે ખરાબ અને તમે કયા ફિલ્મ કેટલી વખત જોવા ગગેલા હતા એ મને ક કેવો ની.
હા તમારી વાત પણ બરાબર જ છે. જો ફિલ્મો જુવઓ અને મનોરંજન આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ફિલ આપણએ ફિલ્મોની વાત કરીએ તો હવે ઘણી બધી એવી ફિલ્મો છે જે પ્રેરણાદાયક છે. અને આપણા વ્યક્તિત્વ અને આપણ કારકિર્દીના વિકાસમાં ઘણા મહત્વનો ભાગ ભજવી રહી છે. અ ફિલ્મમાં જો આપણે વાત કરી ને તો ટ્વેલ્થ ફેલ મુવી હમને આવ્યું હતું. ખબર છે તમને
હા, એ તો એના વિશે તો મને મે રીલ્સ જોતી હતી ત્યારે આવેલી હતી એના ઉપર
હા તો મેં પણ એ જોયું એ ફિલ્મ છે ને ઘણી બધી પ્રેરણાદાયક છે. એ પણ આપણે એજ્યુકેશનને લઈને બાળકોમાં છે. અ ઘણા બધા ને યુવાનોમાં એ ઘનો બધો ઉત્સા ઉત્સાહ પ્રેય ઉત્સાહ આપે એવું છે. જીવન આગડી કરવા માટે પ્રેરણા આપતી મુવી છે. ટ્વેલ્થ ફેલ એ મને ગમી અને એમાં ઘણું બધું હતું કે જે બાળકો જે અભ્યાસને લીધે જે અ નિષ્ફળતા મળે ત્યારે જે નિરાશ થઈ જાય તો તેમણે નિરાશ ન થવું જોઈએ. અ ધીરજ રાખીને એમણે સતત પ્રયત્નો એકજ વી ના તરફ કરતા રહીએ તો છેવટે એમને સફળતા મળે જ છે. એમ એ ફિલ્મનો ઉદ્દેશ્ય આ જ હતો. એટલે એ ફિલ્મ આપણને મનોરંજનની સાથે સાથે ઘણું બધું અહ શીખડ આપ આપણા જીવનમાં શીખવા જેવું શીખવા આપણને બહુ જ આપતી હોય છે. અને મનોરંજનની જો વાત કરીએ તો અ મનોરંજનના ઘણા બધા સોતો હોય છે. તમે કીધું તે પ્રમાણે કોઈ રમત દ્વારા મનોરંજન કરે છે કોઈ સંગીત સાંભળીને તો કોઈ અ ગાયક કલાકાર પોતાના ગીતો ગાઈને ક મનોરંજન કરતા હોય છે. આ રીતના મનોરંજનના પણ ઘણા બધા સત્રોતો જોવા મળે છે. અને ફિલ્મોમાં તમે વાત કરીએ તો આપણે અ ટોકિઝોમાં પિક્ચર જોવા માટે જઈ ત્રણ સાડા ત્રણ નું પિક્ચર જે હોય છે તે ક્યારે પૂરું થઈ જાય એ આપણને ખબર જ નહી પડે. ને અમુ અમુક ફિલ્મો એવું હોય છે કે આપણે વારંવાર જોયા કરીએ તો પણ આપણને કંટાળો ન આવે એવી રીતના અહ એમનો જે આખું ફિલ્મનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરેલું હોય છે. એટલે મનોરંજન અને ફિલ્મો જોવું એ જીવનમાં પણ ઘણું ઉપયોગી છે. અમુક ફિલ્મો બઉજ સારી હોય છે, જે આપણને જીવનમાં કઈક કરવાની અને આપણા જીવનમાં આપ પને આગળ વધવા માટે પ્રેરણા આપતી હોય છે. આ હુ એક ટ્વેલ્થ ફેલ મુવી ની વાત કરી. પછી હું અહ અહ નાઈન્ટીસ ની મુવીની વાત કરું, તો હમ સાથ સાથ હે. એમાં એ પણ આપને પરિવારના સદસ્યો સાથે હળી મળીને સમજીને રહેેવા માટે અને અહ સુખી અને સમૃદ્ધ પરિવાર કેવી રીતના થાય એ વિષય પણ આપણને બહુજ આપે છે. ને ઘણી બધી ફિલ્મો આપણને જીવનમાં કંઈક ને કંઈક શીખવતી જ હોય છે. અને અવે તો જાત જાતની નવી નવી ફિલ્મો બનતી જ હોય છે. એટલે આપણે ફિલ્મોની તો વાત કરીએ એટલી ઓછી છે. તમને શું લાગે છે?
હા મને તો અહ જે તમે કીધા કે ટ્વેલ્થ ફેલ અને હમ સાથ સાથ હે. એ તો ખૂબ જ સરસ મૂવી છે. જ્યારે પહેલી વખત આ મૂવી નીકળી હતી ટ્વેલ્થ ફેલ ત્યારે હું તો એવું જ વિચારું છું કે આ મુવી બધા ઘા વિદ્યાર્થીને જોવી જોઈએ. કેમ કે તે પોતાના ગરીબીમાં રહીને પોતાનો અભ્યાસ કેવી રીત તે ચલાવે છે અને તે પછી ઇ કેવી રીતે પોતાના ઉપર નિર્ભર રાખે છે. અને કેટલી મહેનત કરે છે. જેના કારણે એના ઉપર વિશ્વાસ વધે છે. અને પોતે તન જીવન શૈલી માં વધારે મજબૂત બનાવવા માટે તેઓ પોતાને. હાથ નથી માનતા પરંતુ તેઓ મહેનત કરવાથી ડરતા નહીં મળે જેના. કારણે હું તો એ જ કહું છું કે આવી નાની નાની ફિલ્મો એ આપણા માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે અને આજના સમયમાં તો ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ ફિલ્મો સરળતાથી મળી જાય છે અને આપણે. તો ઘર બેઠા જ મનોરંજન કરી શકીએ છે જો ફિલ્મ ઉદ્યોગ રોજગાર પણ આપે છે ઘણા લોકો આ ક્ષેત્રમાં કામ કરે છે આથી અર્થતંત્રમાં તેમનો. ફાળો આપે છે મનોરંજન. થી તણાવ ઓછો થાય છે. છે અને મન ખુશ રહે છે આજથી સ્વ સ્વસ્થ સુધરે છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે હું તો હું તો મનોરંજન નુકસાનકારક બની બની શકે ઓ પણ થાય. છે પરંતુ સમયનો બગાડ. પણ થાય છે આથી મર્યાદામાં રહીને આ મનોરંજન. રંજન કે ફિલ્મો જોવું જોઈએ અને ફિલ્મોમાંથી પ્રેરણા પણ આપે છે અને ઘણા લોકો જીવનમાં બદલાવ લાવે છે. છે આથી સકારાત્મક અસર પણ પડે છે તેમની જીવનશૈલીઓ વધવા માંડે છે અને હું તો એક વાત તો એ પણ કહેવા માગુ છું કે બાળકો માટે યોગ્ય મનોરંજન પસંદ કરો એ ખૂબ જ જરૂરી છે કારણ કે. કે એ ખોટી સામગ્રીથી તેઓ દૂર રાખવું જરૂરી છે અને ફિલ્મો સાંસ્કૃતિક અને પરંપરા બતાવે છે વિવિધ દેશની જાણકારી મળે છે આથી સામાજિક સમાજ વધે છે. મનોરંજન માટે સમયનું આયોજન કરવું એ તો જરૂરી છે પરંતુ અભ્યાસ અને કામ સાથે સંતુલિત રાખવું જોઈએ આપણે અભ્યાસ કે કામ પર કોઈ ખરાબ અસર ન પડે એટલા મર્યાદામાં જ રહીને મનોરંજનનું. સમય કાઢીને ફિલ્મ જોવું એ જરૂરી છે ફિલ્મોમાં તો લોકોના વિચાર વિચાર પર અસર કરે છે આથી સારો સંદેશ આપવો જોઈએ અને હું એ મનોરંજ. ન જીવનમાં ખુશી લાવવા માટે આથી જીવન વધુ આનંદમય બને છે. અને જ્યારે મેં આગાળ કીધા કે, સંગીત સંગીત પણ મનોરંજનનો મહત્ત્વનો ભાગ છે. જ તો મને તો શાંત રાખે છે. અને આનંદ પણ આપે છે. અને મિત્રો સાથે મનોરંજન કરવું વધુ આનંદ બને છે. કારણ કે, તેમાં હસી મજાક અને આપણને નુકસાન કરે એવી કોઈ પ્રકારની. ડિસ્પ્લેની હોય છે. ફિલ્મો અરે ફિલ્મો ઉપર જો આપણે મોબાઈલ દ્વારા ફિલ્મો જોઈએ, તો આપણી આંખોને ખરાબ કરે છે. જ્ઞાનમાં વધારો થાય જ્ઞાનમાં ઘટાડો થાય છે. જેથી મનોરંજન સકારાત્મક ઉપયોગ કરવો એક ખૂબ જ જરૂરી છે. અને આજથી જીવનમાં સંતુલન રહીને એનો ઉપયોગ કરવો જોઈએ, તો તમને શું લાગે છે.
હ, તમારી વાત એકદમ બરાબર જ છે, કે આપણે આર્થિક જીવનમાં સંતુલન રાખીને જ મનોરંજન. કરવું જોઈએ. કારણ કે, આપણે અ એ પણ નથી. નથી ભૂલવાનું કે, આપણે મનોરંજન જ ખાલી કર્યા કરવાનું નથી, આપણે આપણું જે રોજિંદુ આામ છે. એને પાડીને સમય વ્યવસ્થા નું યોગ્ય આયોજન કરીને, આપણે મનોરંજન કરવાનું હોય છે. એટલે હું તમારી સાથે સહમત જ છું, કે મનોરંજન એ જીવનનો એક ભાગ છે. પણ મનોરંજન એ જીવન નથી તો આપણે જીવનમાં યાદ રાખવું જોઈએ, કે કેટલો સમય મનોરંજનમાં આપવાનો છે. અને કેટલો સમય આપણે આપણા આર્થિક જીવનને આપવાનો હોય છે. તો હું તો કહીશ કે, આ મનો ફિલ્મો અને મનોરંજન વિષય પર આપ સાથે ઘણી બધી ચર્ચા કરી અને મને ઘણું બધું. જાણવાનું મળ્યું, તો આ બધી જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
ઓકે ચાલો, બેન તમારું તમારું પણ મારી સાથે વાત કરવા માટે સંમત થઈ અને તમારું પણ ખૂબ ખૂબ આભાર.